હા, કેમ?
કેમ છો? જય શ્રી કૃષ્ણ! હા સંંભળાય છે.
બરાબર છે તો આજે આપણે જે કોલ નો ટોપિક છે એ છે હરવા ફરવાના સ્થળો.
ઓકે.
તો આપડે બધા તો મોટે ભાગે કશે ને કશે ફરવા જતા તા જોઈએ છે વેકેશનમાં તો આપણે એ વિશે વાત કરીશું આજે. તમે કઈ જગ્યાએ ગયા છો ફરવા અને તમારા ત્યાં શું એક્સપિરિયન્સ છે?
હું ગઈ છું ઘણી જગ્યાએ પણ મ મને મારું ફેવરેટ અ અંદામાન અને નિકોબાર છે. આઈલેન્ડ હા હા બહુ બહુ ફાઈન. છે. ત્યાંના સી બીચી્સ વગેરે આપણે ત્યાં તો એવું જોવા બી નહી મળે એટલું આપણને પાણીના નીચે શું છે ફીશ છે ક્લિયર દેખાય. બ્લુ વોટર હમ્મ અને આજ હા અને બીચ પર બો એટલે બો હરિયાળી આપણને એટલે બીજી અધર કન્ટ્રીમાં જવા નહી પડે એવું હ એવું સુંદર છે ત્યાંનું વાતાવરણ પણ ત્યાંનો બીચસ પણ. બો ફાઇન છે. મારા હમ્મ રાધાનગર બીચ યસ
સરસ છે. એકદમ વ્હાઈટ સેન્ડ અને એકદમ ક્લીન આ
હા એ તો બો ફાઈન છે. એના જ મતલબ મેં હજી સુધી જેટલા બીચ જોયા છે, એમાં એ બધાથી બ્યુટિફુલ છે. ફર્સ્ટ નંબર રાધાનગર બીચ નો છે. હા.
સાચી વાત છે.
હમ. હેવ લોક આઈલેન્ડ એ પણ બવ ફાઈન છે. એટલે આખું આઈલેન્ડ જ એટલે બે દિવસ તો આપણે આરામથી રોકાઈ શકીએ, એન્જોય કરી શકીએ. ત્યાં કાલા પથ્થર, બીચ પણ છે.
ઓકે.
અને ત્યાં, હા હા અમે પણ આ ત્યાં અંદમાન નિકોબાર ગયા હતા તો અ વખતે પેલું ત્યાં જારવાની પણ કોમ્યુનિટી હોય છે ને આદિવાસી ત્યાંના જે લેટિવ પણ ત્યાં અમારે જઈ નતા શક્યા કારણ કે અમારા છો છોકરાઓ એ વખતે નાના હત તો જવા-આવવામાં. ઘણું દૂર પડે. એ રાધાનગર બીચ થી ઘણું દૂર પડતું હતું એટલે આખા દિવસનું જે ની અને પછી એ થોડું કમરસમ હતું એટલે અમે ત્યાં નથી ગયા પણ હેવલોક કાયલેન્ડ જે છે ને એ બહુ જ સરસ છે. પછી એ લોકોનું જે સુનામી વખતે કાંઈલેન્ડ આવી ગયો હતો એ બધું પણ બતાવ્યુતું વચ્ચે પછી ત્યાંની જે આંદામાનની જે જેલ છે જ્યાં કાળા
હા સેલ્યુલર જેલ ઓકે.
લર જેલ એ પણ જોઈને આપણા કાળ કંપી જાય એમ કે કેટલી ખરાબ યાતના.
હા બવ બવ ખરાબ યાતના એજ એનું જે લાઈટ શો હોય એ જોતા ટાઈમ આપણા રૂવાટા ઉભા થઈ જતા હોય.
હા સાચી વાત છે એ અ આ એ જ એ જ છે ને કે આજે કોઈ બુક્સ તો કંઈ ખાસ વાંચતા નથી. આપણેે પણ નહી કે છોકરાઓ પણ ન કે હિસ્ટ્રીમાં શું થયું એ કઈ ખબર નથી પડતી તો આવી રીતે ફરવા જઈએ, ફરવા જ ગયા હોય. ત્યારે જે કઈ આવી રીતે શો માં ખબર પડે એટલું જ આપડા મેમરીમાં રે તું હોય છે. તો એ વખતે ઘણું બધું. તો આપણને સારું. જાણવા મળી જાય છે ફરવા જઈ ત્યારે અને ત્યાંની મ મને વિશેષતા એ લાગી કે એ જે આઈલેન્ડ છે એમ જનરલી આપણે અ સપાટ જેવું હોય. ને આમ તાપ આપવું જેવું પણ એ જે છે એ પહાડી પ્રદેશ. જેવું છે. આખું આંદામાન જે છે, એ પહાડી. દેશ છે અને સાથે બીચ પણ છે. એટલે એકદમ યુનિક પ્લેસ છે એમ.
બઉ યુનિક પ્લસ છે. હમ્મ હા.
જગ્યા મેં તો કશે જોઈ નથી હજી. પણ એ આદામાન નિકોબાર ઘનુ યુનિક.
બઉ યુનિક પ્લેસ છે. અમે નીલાઈલેન્ડ પણ એક છે અમે ત્યાં પણ વિઝિટ કર્યું હતું. હ ત્યાં અ આમ પણ એ હજુ આટલું ફેમસ નથી, પણ ત્યાં બી છે. બી ચેસ તો ત્યાંને બહુ જ ક્લિયર છે. એવા તો આપણને અહિયાં તો આજુબાજ જો નય જ જોવા મળે.
નય જોવા મળે, અને પેલા જે કોરલ હોય. કોરલ ઉરવાળાના એ કેટલું આમ પેલા આમ ખડકની અંદર પણ અમુક પેલા જીવતા હોય. અને એ એવો અ એવું દૃશ્ય આપણને બીજે કશે જોવા નથી મળ્યું, કોરલ વાળું. એટલે એ પણ બઉ નવી નવાઈની વાત. એમ કોરલ અને ત્યાંથી બીચ ઉપર પણ ઘણા જે ડ્રાઈડ કોરલ હોય ને પણ એ લઈ નથી જવા દેતા, એરપોર્ટ ઉપર એરપોર્ટ ઉપર પકડે જો આપડે આપડી બેગ માં નાખ્યું હોય, ને તો એ લોકો કળાવે. કે આ તમારે અલાઉડ નથી એમ. કારણ કે એ લોકોની પેલી વેલ્યુએબલ સમ પતી કહેવાય, એમની.
હા, હા, એજ.
પણ કે
હા બહ ફાઈન છે મ્યુઝિયમ પણ અને ત્યાંની અ બીચ પર થતી એક્ટિવિટી પણ બહુ ફાઇન છે, સ્કુબા ડાઈવિંગ વગેરે. મેં પોતે કર્યું છે સ્કૂબા ડાઈવિંગ એનો અનુભવ તો એમ વિસ્મરણીય છે. આટલું આમ પચાસ ફૂટ નીચે આપણને લઈ જાય. ખુબ ક્લિયર. પાણી એની અંદર કલર કલર ની ફીશો માછલીઓ એટલું સારું લાગે. કે હા. એટલે આને તો આપણા વખાણ બી ન કરી શકીએ. આપણે ક બીજે દુનિયામાં હોઈએ એવું લાગે, અને હા ત્યાંની એક્ટિવિટી એકદમ પદ્ધતી થાય છે. અને આપણું ધ્યાન પણ રાખે છે. થોડું સારી રીતે.
સાચી વાત છે. હમ હ. બરાબર છે. એવી જ રીતે બીજી એક એક જગ્યા છે કે, જેને ધરતી પરનો સ્વર્ગ કહેવાય છે. જે છે કાશ્મીર તો ત્યાં પણ કેવું છે કે આપણેે જઈએ ને તો પાછું આવવાનું મન ના થાય.
હા.
કે એવી જગ્યાએ તો ફરી આપડે કોઈ દિવસ બીજે જોઈ જ નથી જેવું આપણને આંદામાનમાં ફીલ થાય ને એવી જ રીતે કાશ્મીરમાં પણ એવી જ ફિલિંગ આવે હ.
એ
અત્યારે તો હવે પેલું આ આતંકવાદી એક્ટિવિટીઝ થોડી પાછી થઈ, પણ વચ્ચે જ્યારે શાંતિ હતી. ત્યારે જયારે જવામાં આવતું બધા ટુરિસ્ટ વિઝટ ઘણાં કરતાં હતા. કાશ્મીર તો એ વખતે પણ જે પેલો એમનો મિની સ્વિટઝરલેન્ડ અને બધા જે છે બી જ્યાં ગ્લેેશિયર્સ. એટલે એવું આપણે કસી
નથી જોયું પહેલગામ એજ મિની સ્વી સલીમ બહુ ફાઈન હા હા ત્યાં જ થયું તું.
હા. અને એ લોકો ઘોડા ઉપર લઈ જાય. આપણને બેસાડીને અને ઘોડા પણ કેટલી ચપળ ત્યાંથી ચાલતા હોય નાના-નાના રસ્તાઓમાં નીચે પથ્થર હોય એમાં પણ ઘોડા પગ મુક
આપણને ડર લાગતું હોય પણ ઘોડાઓને એટલી તાલીમ હોય કે આપણને વ્યવસ્થિત લઈ જાય. એ લોકને હહ નહીં પાડે. એ લોકને એ લોકને મેન ટરની પણ જરૂર નઈ પડે આપણને બરાબર ડેસ્ટિનેશન પર લઈ જાય.
અને ઘોડા વિશેષતા હોય કે એ લોકો ને ધારે ધારે જ ચાલે પર્વતની એટલે આપણને બીક લાગે કે આ એક એકદમ આમ સાઈડ પર ચાલે થોડું વચ્ચે ચાલતું હોય. તો પણ એ ઘોડા ધાર ધાર પર જ ચાલવા ટેવાયેલા હોય અને પણ એ લોકો બિલકુલ બેલેન્સ ગુમાવ્યા વગર સારી રીતે અ પહોંચાડે આપણને હહ એવું છે
હમ્મ હમ્મ.
એવું છે તો એમાં પણ ઘણો નું આ એડવેન્ચર હોય છે મતલબ કોઈ પણ જગ્યા ફરવા જઈએ તો આપણને ઘણી નવી નવી વસ્તુઓ જાણવા મળે આપડે જેમ કે ત્યાંના જે ટ્રીઝ હોય કશ્મીર નટ કેવા અલગ એપલ એપલ નું ગાર્ડન હોય.
ના જોવા મળે આપણને અહિયાં તો નય જ જોવા મળે એ બધું.
હમ પછી એ લોકો એપ પેલા જ્યુસે જેમ આપડે અ કેવું લીંબુ શરબત હોય એવી રીતે ત્યાં એપલ જ્યુસ ની બધી રેકડી હોય. અને ત્યાં એ પેલા જામ ને એવ બધું પણ મળતું હોય એટલે લોકલ પ્રોડક્ટ જે હોય એ બઉ સારી મળે પછી કેસર ની ખેતી પણ થાય છે કાશ્મીરમાં તો કેસર પણ મળતું હતું. અને બીજા ડ્રાયફ્રૂટ એ પણ એક એટલે એ બધું આમ આખું યુનિક એક્સપેરિએન્સ.
યુનિક એમાં સોનમર્ગ
હમ્મ. હાસ
સોનમર્ગ માં હા એ પણ આપણે ત્યાં થોડી આઈસમાં ગ્લેશિયર્સમાં એક્ટિવિટી આપણે કરી શકીએ. હમે એ પણ સારું એક્સપિરિયન્સ હતું.
કરેક્ટ. અને ઉપર થી કેવું ત્યાં આપલી મિલિટ્રી એક્ટિવિટીઝ ખરીને એટલે આમ આપણને ઘણી વાર પહેલાં ફાઇટર જેટ્સને એવું પડું
જોવા મળી જાય અને પાછી વારે ઘડીએ આપણે આપણા ટુરિસ્ટની પણ ચે કિંગો થતી હોય છે ચેકિંગ. અમારે તો એક્સપિરિયન્સ રહ્યું ઘણી વાર ને બસ રોકાવી હતી અમારી. નેમ બસ હા. આર્મીવાળા ચેક કિંગ કરતા હતા.
બરાબર. હમ... એટલે એ પણ આમ કાશ્મીર આમ જોઈએ તો આપને ભારત કરતા કઈ જુદું ના લાગે. બધું જેવું ઈન્ડિયામાં છે એવું જ લાગે, અને ખાલી ત્યાં મિલેટરી પ્રેઝેન્સ હતું. એટલો ફેર લાગે.
એ ફેર લાગે. બહુ બ્યુટફુલ.
હા. એક એટલે આમ તો જ કંઈ થોડા બોલીવુડના બધા લોકો શૂટિંગ માટે જતા હોય. છે. કશ્મીર કેટલી બધી ફિલ્મોના શૂટ એ કશમીરમાં થયા હોય છે. તો એને નેચરલ બ્યુટી ને લીધે.
એના લિદે જ. એમાંય એ દલ લેકમાં પાછું શીક કારણ એ પણ યુનિક એક્સપિરિયન્સ છે.
હા સાચી વાત છે પણ એ દલ લેક ઘણું બધું તુ આમ થોડું અ સ્ટેગનેટ થઈ ગયું છે એનું પાણી એટલે થોડી સ્મેલ આવે ઘણી વાર આપણે થોડીક વાર માટે ઠીક છે પણ ત્યાં રેવાની મજા ના આવે.
ના હાઉસ બોટમાં પછી નાય નાઈટ સ્ટે ના કરી શકે. એ થોડું એક્સપિરિયન્સ આપ હા એક બે કલાક. એકાધ કલાક આપણે શિકારા રાઈડ આપણને ઈનફ થઈ જાય છે. હા કેમ
પણ જાણવા મળીને કે એ આખું મોટું આટલું લેક છે લેકની વચ્ચે પણ માર્કેટસ છે. આવી રીતે તરતા માર્કેટ એ પણ ઘણું નવાઈ લાગી હતી અમને જોઈને. અને પેલું આદિશં શક્રરાચાર્યનું મંદિર છે એ પણ કેટલું અદભુત છે.
અ હા હા અમારે ટાઈમ શેડ્યુલ અમારું ગડબડ થઈ હતી, તો એ અમારું
મિસ થઈ ગયું હતું હા હા બરાબર બરાબર તો આપણે ઘણી બધી વાતો કરી આજે હરવા ફરવાના સ્થળો વિશે આપણો સમય હવે પૂરો થઈ રહ્યો છે. તો ફરીથી બીજા કોઈ ટોપિક સાથે
ઓકે ચાલો બાય જય શ્રી કૃષ્ણ. આવજો.
બાઈ.